કેમ?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
આતો અ મને વિચાર આવ્યો કે જ્યારે આપણો પ્રથમ પગાર મલે તો આપણને કેટલી ખુશી થાય છે.
હા એતો તમેં ઘણી સાચી વાત કીધી. આપણામાં એક અલગ પ્રકારનો જ આનંદ જોવા મળતો હોય છે.
હહ જીવનમાં ઘણી ખુશીઓ આપ આપણને આવે. આપણા જીવનમાં આવે છે. બાળપણમાં મળેલું પહેલું ઇનામ, પરીક્ષામાં મળેલી સફળતા. મનગમતી કોલેજમાં પ્રવેશ, નવી નોકરી મળે. આ બધી ખુ શીઓ ખાસ હોય છે. પણ જે પોતાના મહેનતથી કમાયેલુ જે પ્રથમ પગાર હોય છે ને એ જીવનમાં એક એવી અનમોલ ક્ષણ છે. જે આખી જિંદગી આપણને યાદ રહે છે. અને પ્રથમ પગાર એ માત્ર પૈસા નથી. પણ તે આપણા પરિશ્રમ, સંઘર્ષ, આત્મવિશ્વાસ, અને જવાબદારીનું પ્રથમ ફળ છે. અને જ્યારે આપણે મહિનાઓ કે વર્ષોની મહેનત પછી આપણા પોતાના ખાતામાં. જો પ્રથમ પગાર આવે તો ત્યારે આપણું મન એ ખૂબ જ આનંદ થઈ જાય છે. અને એ એવો આનંદ હોય છે. ને કે જેને શબ્દોમાં વર્ણન કરવું. એ ખુબ જ મુશ્કેલ શ્કેલ બની જાય છે. અને બાળપણથી આપણે માતા પિતાને આપણા માટે મહેનત કરતા જોયેલા હોય તેઓ પોતાની. ઈચ્છાઓ નો ત્યાગ કરે. અને આપણા ભણતર અને આરોગ્ય માટે ભવિષ્ય માટે સતત પ્રયત્ન કરે છે. અને જયારે આપણે પ્રથમ વખત કમાઈએ ત્યારે સમજાય છે. કે પૈસા કમાવા માટે એ કેટલી મહેનત કરવી પડે. કેટલો પરિશ્રમ કરવો પડે. અને કેટલો પરસેવો પાડવો પડે ત્યાર પછી આપણેે આ પૈસા કમાઈએ છીએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને પ્રથમ પગાર આપણને એ અનુભવ કરાવે છે. કે હવે આપણે પોતાના પગ પગ ઉભા થઈ રહ્યા છે. એ આપણને આમ શીખવે છે. કે મહેનત નું મૂલ્ય શું છે. પૈસાની કિંમત શું છે. જવાબદારીઓ શું શું છે આપણે આત્મનિર્ભરતા શું છે. અને આપણા પર જે આત્મવિશ્વાસ છે એ શું છે. અને પ્રથમ પગાર તો વ્યક્તિના જીવનમાં એક નયા નવા અધ્યાન ની શરૂઆત પણ કરતું હોય છે.
હા.. અને જયારે આપણને પ્રથમ અ પગાર મળે. ને તો ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે કે આ પૈસા છે. ને હું મારા માતા પિતા માટે આ પૈસા થી છે ને હું મારા માતા પિતા માટે કઈક ખરીદીશ અને ઘણા લોકો પોતાની માતા માટે સાડી. અને પિતા માટે શર્ટ કે ઘડિયાળ ખરીદે છે. કેટલાક લોકો પોતાના પ્રથમ પગારનો એક ભાગ ભગવાનને અર્પણ કરે છે. અને અથવા અ જરૂરિયાત મંદ લોકોને પણ મદદ કરે છે. એન આ ખુશી છે. ને, એ અનોખી હોય છે. જે હૃદયને સ્પર્શી જાય એવી હોય છે. અને આ એવી ખુશી છે. જે આપણને આપણે ક્યારે ભૂલતા નથી. પ્રથમ પગાર આપરને જવાબદારી નો પણ અનુભવ. કરાવે છે. અને હવે આપણે માત્ર પરિવાર પર નિર્ભર નથી રહેતા, પરંતુ પરિવારની જવાબદારી વહેચવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. આ આત્મનિર્ભર બનવાની એ પ્રથમ શરૂઆત છે. અને જયારે આપણને અ પ્રથમ પગાર મળે છે. ને તો ત્યાર પછી, પૈસા નો મહત્ત્વ વધુ સારી રીતે આપણને સમજાય છે. પહેલા કદાચ. આપણે કોઈ બિન જરૂરી ખર્ચ કરતા હોઈએ છે. કારણ કે કે પોતાની કમાણી નથી હોતી. એ આપણે માતા-પિતા આપણને કમાઈને આપે છે. તો આપણને એટલું બધું. એટલું બધું એનું મૂલ્ય ના સમજાય. જે ને કે અ અને જ્યારે આપણો આપણા આપણો પ્રથમ પગાર આવે. ત્યારે આપણને ખબર પડે. કે એ આ પૈસાનું મૂલ્ય કેટલું વધારે છે. અને અને આપણેે બિન જરૂરી ખર્ચ ના કરવા જોઈએ. અને આપણે વિચારીએ છીએ. કે બચત પણ કરવી જોઈએ. આ બધું આપણને ક્યારે ખબર પડે કે જયારે આપણને પ્રથમ પગાર મલે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધું. ને પ્રગ-પ્રથમ પ પ્રથમ પગાર પાછળનો સંઘર્ષ પણ આપડી ઘણો મોટો હોય છે કે આપણને પ્રથમ પગાર સહેલાઈ થી નથી મળતો, તેની પાછળ તો આપડા વર્ષો સુધીનો અભ્યાસ પરીક્ષાઓનું દબાણ નિષ્ફળતાઓ જે આપડે થઈ હોય એ પછી ઈન્ટરવ્યુ ની તૈયારી અને પરિવારનો ત્યાગ સાથે-સાથે પોતાની મહેનત અને ધીરજ. આ બધા સંઘર્ષ પછી મળેલો પ્રથમ પગાર એ ખૂબ જ કિંમતી લાગતો હોય છે આપણને. જયારે સંતાન પ્રથમ પગાર લાવે છે ત્યારે માતા-પિતાની આંખોમાં પણ ગર્વ અને ખુશીના આંસુ આવી જતા હોય છે. તેમને લાગે છે કે, તેમનું તેમની મહેનત સફળ થઈ. સંતાન હવે આત્મનિર્ભર બની ગયું છે. અને જીવનના સંઘર્ષનું ફળ પણ એ લોકોને મળી ગયું છે. ઘણા લોક કો પોતાના પ્રથમ પગારથી જ માતા પિતાને ભેટ આપતા હોય છે અથવા તેમના આશીર્વાદ લેતા હોય છે. આ ક્ષણ જીવનનો આમ, સૌથી ભાવનાત્મક ક્ષણો માંથી એક માં નો એક હોય એ આપડે કહી શકીએ.
હ સાચી વાત છે તમારી. આજે ઘણા યુવાનો પોતાની પ્રથમ કમાણી માંથી છે ને થોડા પૈસા બચાવે છે. થોડા માતા પિતાને આપે છે અને થોડા પોતાના ભવિષ્ય માટે રોકાણ કરે છે. એટલે આ એક સારી આદત છે. કારણ કે તે આર્થિક શ્રેસ્ઠશું શીખવે છે. અને પ્રથમ પગાર છે ને એ આપડા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. તે આપણને વિશ્વાસ અપાવે છે. કે આપણે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ. અને જીવનના પડકાર નો સામ નો તો હિંમત થી કરવો જોઈએ. અને વિદ્યાર્થી જીવનમાં આપણે માત્ર ભણતા હોઈય છીએ. પરંતુ નોકરી શરૂ કર્યા પછી આપણને સમયનું આયોજન જવાબદારી અને શિસ્ત નું મહત્ત્વ પણ સમજાય છે. અને ઓફિસમાં સમયસર પહોંચવું સોંપાયેલું કામ આપડે સમયસર પૂર્ણ કરવું ટીમ સાથે મળીને કામ કરવું આ બધું જ આપડે પ્રથમ નોકરીથી જ શીખવા મળે છે. અને પ્રથમ હા બોલો.
એ તો ત એ તો તમે આમ સાચી વાત કીધી. અને પ્રથમ પ્રગાર સાથે તો આપડે જવાબ જવાબદરિયો પણ શરૂ થઈ જતી હોય છે કે તે સમજે છેકે પૈસા કમાવા કેટલા મુશ્કેલ છે. ખર્ચ કરવો પણ એને કરવો હોય તો એ સમજદારી પૂર્વક કરવો પડે. પો બચતનું મહત્વ શું છે? પછી પરિવારની જરૂરિયાતો પણ પોતાની જવાબદારી છે. એવી જવાબદારી એ જાતે જ સમજવા લાગે છે.
હા સાચી વાત છે. તમે આગળ કીધું એમ કે આ પ્રથમ પગાર પાછળ માત્ર એક મહિનાની મહેનત નથી હોતી. તેની પાછળ આપડે વર વર્ષોનું શિક્ષણ હોય છે. માતા પિ હેલો ઘણો ત્યાગ હોય છે. અને શિક્ષકનું ઘણું મહત્વનું માર્ગદર્શન પણ હોય છે. તેથી આ બધું જ આ બ અ આજ બધું જ આપણને સંઘર્ષ કરવામાં મદદ કરે છે. તેથી પ્રથમ પગાર એ તમામ લોકોની મહેનત નું પણ સન્માન છે. જેમણે આપણને સફળ બનવામાં ખૂબ યોગદાન આપ્યું હોય છે. અને ઘણા લોકો છે ને પોતાના પ્રથમ પગારથી પરિવાર સાથે બહાર જમવા જાય છે. અને એવી નાની ઉજવણી કરે છે અને આ ઉજવણી પૈસા નહી પણ મહેનતની મહેનતના જ ની હોય છે અને પ્રથમ પગાર આપણને શીખવે છે કે અ સફળતા એ છે ને સરળતાથી મળતી નથી એની પાછળ આપડે સતત મહેનત કરવી જોઈએ ધીરજ કરવું ધીરજ હોય એની પાછળ અને સમર્પણ જ અ એ સફળતા સ અ સમર્પણથી જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે આપને અ પગાર મળ્યા પછી ક્યારે આપણે અહં ના કરવો જોઈએ કારણ કે સફળતા મળ્યા પછી પણ વિનમ્રતા જ માણસને મહાન બનાવે છે અને ઘણી વાર કેવું થાય કે અ કોઈનો પગાર વધારે હોય તો એમણે કેવું ઘમંડ આવી જાય છે કે ના હવે તો મારો પગાર વધી ગયો છે હવે મારે ઘરમાં માતા પિતા તાને પૂછવાની જરૂર નથી મારા પા મારા મારી પાસે પૈસા છે તો હું એ પૈસા થી કશું પણ ખરીદી શકું છું. એટલે આવું ઘમન કોઈ દિવસ કરવો ના જોઈએ અને આપણે વિનમ્ર રહેવું જોઈએ વિનમ્રતા થી જ માણસ મહાન બને છે અને પગાર આવ્યા પછી પછી લોકો માતા પિતા નો આદર કરવાનું ભૂલી જાય છે અને એમનો એવું એવું અનુભવે છે. કે બસ હવે માતા પિતાની ફરજ પૂરી થઈ ગઈ છે. અને આપણી પણ ફરજ અહીયાં પૂરી થઈ ગઈ છે પણ હવે એ આપણે સમજવું જોઈએ કે આપણી જવાબદારી અહીંયાથી જ ચાલુ થાય છે અને માતા પિતા ની પ્રત્યે આપણે કેટલી કેટલી ઘણી જવાબદારી હોય છે કે એમના વૃદ્ધાસ માં એમનો સાથ આપવો જોઈએ.
હા એ તો ગણેશ સાચી વાત કીધી અને પ્રથમ પગાર તો જીવનની એવી ક્ષણ છે કે જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. તે માત્ર આમ આવકની શરૂઆત નથી હોતી પરંતુ જવાબદારી આત્મવિશ્વાસ અને નવા સપનાઓની શરૂઆત હોય છે. પ્રથમ પગાર આપણને યાદ અપાવે છે કે આપણા મહેનત નું ફળ કેવું મીઠું હોય છે. અને માતા પિતાના આશીર્વાદ થી મળેલી સફળતા એ સૌથી મોટી સંપત્તિ છે. પ્રથમ પગારની કિંમત તેની રકમ નથી પરંતુ તેની પાછળ રહેલી જે સંઘર્ષ અને જે માતા પિતાના આશીર્વાદ છે એ છે. પહેલી કમાની આપણને માત્ર પૈસાદાર નથી બનાવતી પરંતુ જવાબદાર પણ બનાવતી હોય છે. સાથે સાથે જીવનના સૌથી મોટી ખુશી એ નથી કે કેટલા કમાયા પરંતુ એ છે. એક પોતાની મહેનત થી કમાવવાની આપણે શરૂઆત તો કરી દીધી.
હા. એ તો તમે ઘણી સાચી વાત કીધી. કે પ્રથમ પગારથી આપણે સમાજ પ્રત્યેની ફરજ પણ ની સમજી શકીએ છે. જો દરેક વ્યક્તિ પોતાની કમાણી માંથી થોડો ભાગ જરૂરતમંદ લોકો માટે વાપરે ને તો સમાજ વધુ સુખી અને સમૃદ્ધ બને છે. અહ જીવનમાં પૈસા જરૂરી છે. પરંતુ પૈસા કરતાં પન વધુ મહત્વનું છે પ્રામાણિકતા, મહેનત અને સારા સંસ્કાર. જો કમાણી ઈમાનદારીથી કરવામાં આવે તો દરેક પગાર ગૌરવનો વિષય બને છે. અને આજના યુગમાં તો યુવાનોને માટે આત્મનિર્ભર બનવું એ અત ખુબ જ જરૂરી બની ગયું છે. પોતાની મહેનત થી કમાવાની ખુશી કોઈ પણ ભેટ કે સંપત્તિ કરતા ખુબ જ મૂલ્યવાન છે.
હા. એ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહીં. સારું-સારું ચલો. આપણે પછી વાત કરીશું.
હા, સારું તો. પછી વાત કરીએ ચલો.
હા.